લો. અવાજ આવે છે?
હલો.
હા.
હા હા, મારો અવાજ પ્રોપર આવતા હોય તો કો નકર બરાબર આવે.
ના, નથી આવતો. હલો, અવાજ નથી
અવાજ નથી આવતો?
હા, બેગ્રાઉન્ડનો વધારે અવાજ આવે છે એમ. બેગ્રાઉન્ડમાં અવાજ વધારે આવે છે એમ.
બે મિનિટ ચાલુ રાખોતો હલો.
ઇયરબડ્સ.
હવે અવાજ, હવે અવાજ આવે છે બાર બેગ્રાઉન્ડ
હા, હવે ઓછો થઈ ગયો ઈયરબડ્સ ભરાયેલા છે તમે?
હા, નિકાળી દીધા.
હા, તે બંધ કરદો.
એેટલે બંધ કરી દીધા હાલ તો.
તો પણ આ એવો જ અવાજ આવે છે જો.
હા, તો તો શું કરવાનું ઉભા રો બે મિનિટ ચાલુ રાખોને. હવે, રેડી.
વાંધો ની હવે એટલું બધું હવે એટલુ બધો નડતો નથી એમ.
બરાબર, પર બેગ્રાઉન્ડ નો અવાજ હધું. બેકગ્રાઉન્ડ નો અવાજ જ બંધ કરી નાખો.
શું કુલર કે એવું કાઈ ચાલુ છે નજીકમાં?
પંખો ચાલુ છે ઉપર, પણ આ મોબાઈલમાં કેવું છે કે વ વધારે અવાજ આવે હે, બેકગ્રાઉન્ડનો અવાજ વધારે ખેંચે હે મોબાઈલ એના કારણે એવું થાય.
હા. હા. હા તો તમે શું કેવાય પેલુ? કાંક શીખવાનું કેતાતા શું શીખવુંતું?
આ ઉભા રહેજો હો બે મિટ ખાલી. હાલો,
હા. બોલો.
હા. બોલો શું વાત કરતા હતા?
તો એમ કેતો છે આપડે કાલે એકાઉન્ટનું પેપર હે તો એના માટે કાંઈ આઈ એમ પી છે તાર જોડે?
હ આઈ એમ પી તો જો કાલે તો પેલા તો પૂછવાનું કેવું કેવું ઈ એ બધું, અલગ જ રીતનું છે આપણે તો. જો નોર્મલ તો પહેલાં જે આમ, હા. આમનો તો હે. પેલી ડેપટર્સ વાળી જે થિયરી હે ને એની જગ્યાએ આપડે કંઈક આમડત પૂછવાની હે ને,
હા,
ફર્સ્ટ ક્વેશ્ચનમાં,
હા હવે ખબર છે આમ આમડત આવાની છે.
હા. તો હા તો એ આવડત કરી દેવા પેલા તો, એ તો આપડે ઓમેય આવડે જ છે નોર્મલ બી,
અને તમને ખબર છેને એમાં કે એ જે આમનોટ છે. એમાં આપડે, ચાલુ ક જે એક લાઈન આવે ને તો એમાં, ડેટ લખવાની પછી, વિગત લખવાની, પછી ખાપા લખવાનું, પછી, ડેબિટ અને ક્રેડિટ પછી વાઉચર લખવાનું અને ઈ પણ હા અને વાઉચરને વાઉચર લખવાનું જે આપડા આવે છેને જે કોન્ટ્રા આવે છે પછી પેમેન્ટ આવે છે, પરચેસ આવે છે. તે ઈ બધા વાઉચર લખવાના આપડે જે જેમાં જે પ્રમાણે જે આમનોટ જે આ વાઉચર આવતું હોય ને એ વાઉચર અને એની કી લખવાની કાઉન્સમાં
ધારો કે એફ સિક્સ છે કે એફ ફાઈવ છે એ
અરે યાર! કી તો યાદ નથી મને.
આજે સર આવ્યાતા ને તો એમને કીધું હતું. આ અમે એમના જોડે ચોપડો ચેક કરાવવા ગયા અમારો તો એમને અમને એમ કીધું કે આવી રીતે તમારે આમ નતું લખવાની પછી, એના પછી આપડે ક્વેશ્ચન ટુ આવે છે, બરોબર?
તો એ પ્રશ્ન ટુમાં હેને આપડે જો તમે બે હજાર તેવીસનું પેપર ખોલશો ને તો એમાં પ્રશ્ન ટુમાં પણ હેને પાકા સર્વે વાર્ષિક હિસાબનો દાખલો પૂછેલો છે.
હમ્મ, હમ્મ.
એમાં આપણને વેપાર ખા તું, નફા-નુકસાન ખાતું અને બેલેન્સ શીટ એટલે મતલબ કે પાકુ સર્વે એ ત્રણ વસ્તુ બનાવાનું કીધુ છે.
એ હા
અને એ ત્રણ વસ્તુ આમમાં બનાવવાનું કીધું છે, પરંતુ જયારે અમે સરને પૂછ્યુંને તો સરએ એમ કીધું કે તમારે જે આયવી જે તમારી ઊભી બેલેન્સ શીટ આવે ને જે આપડે બે ભાગ પાડ દ‌ઇએ.
કરતાં ઉપર, તો એવી રીતે તમારે નય નથી બનાવાની, તમારે બેલેન્સ શીટ આડી બનાવવાની જે આપડે કંપનીમાં બનાવીએ ને જે એવી રીતે
કંપનીના વાર્ષિક હિસાબો બનાવીને એવી રીતે, સર એ મને એવું કીધું એ અમને ડાઉટ હતો તો ઘણા મિત્રોને આપડે પૂછવ્યું પણ ખરું એમને નથી ખબર પછી મેં વળી એક બીજાને પૂછ્યું તો એમને મને કીધું કે આવી રીતે છે.
હમ્મ, હમ્મ.
કે આમ બનાવવાની છે. એને પણ સાંભળ્યું હતું અને મેં પણ સાંભળ્યું હતું કીધું, બીજા આખા ક્લાસ મેં કોઈ એ સાંભળ્યું જ નતું, શું કીધું સર એ
હા, એમાં બાદ મારે બાજુમાં બેસે બેસે છે ઓમ તો આપડે વાયવામાં જોડે જ હતી, એટલે જયારે સર એનાઉન્સ કરીને એ વખતે તો એને સાંભળી હતી અને મેં સાંભળી હતી. એના સિવાય કોઈ સાંભળ્યું નતું એલી અનાઉન્સમેન્ટ
હમ્મ, બરાબર.
એટલે આપડે આડી મતલબ આડું પાકું સરવાયું બનાવવાનું ખબર છે ને કેવી રીતે પલું આપડે શેર હોલ્ડરનું ફંડ આવે એના પછી લોન ફંડ આવે એવી રીતે પછી એપ્લિકેશન ઓફ ફંડ આવે એમાં ફરી અંદર કાયમી મિલકત આવે પછી ઇન્વેસ્ટમેન્ટ આવે આપડું એના પછી ચાલુ મિલકતો આવે અને પછી ચાલુ મિલકતો માંથી ચાલુ દેવા હોય ને મતલબ કે કરંટ લાયાબિલિટીસ એટલે બાદ કરી દેવાની એટલે આપણને બે સાઈડનું ટોટલ મળી જાય અને આપડે આવી રીતે દાખલો ગણવાનો અને તમને ખબર જ હશે કે જયારે આપડે હવાલા આપ્યા હોય ને
હા
તો એની અસર આપડે ક્યાં ક્યાં થાય ને જ્યાં જ્યાં અસર થતી ને ત આપણે ટિક કરતા હતા આપણે જે પર આવે ને એમાં ખબર છે તો તમે જો તમે એવી રીતે ટીક કર દો ને તો તમને ખબર પડે કે તમારે આ જગ્યા ઉપર આટલી જગ્યા છોડવાની જરૂર છે. અને તમારે ને શું કરવાનું આપડે જયારે ઓમ ફોર્મેટ જોવા જઈએ ને તો ફોર્મેટમાં આપણને ધારો કે ફંડ હોય છે ઓલ્ડર ફંડ તો એ શેર હોલ્ડર ફંડમાંય ને નીચે લખેલું હોય કે કેવું હોય ઇક્વિટી શેર કેપિટલ પછી પ્રેફરન્સ શેર અને પછી રિઝર્વન્ પ્લસ આવી રીતે લખેલું હોય આપડે બરોબર તો એને એવી રીતે આપણે ને લખવાનું આપડે ખાલી એની જગ્યા છોડી દેવાની
અને અંદર જે શબ્દો વાપરને જેમ કે અંદર ખાલી કેપિટલ વાપરને તો આપડે કેપિટલ એટલું અલગથી લખી નાખવાનું એનાથી શું થશે ખબર કે આપણને ડિટેલ માગીએ ને ડિટેલ ના નામે જ લખાશે ને અંદર તો એના કારણે
ત્યારે જો કોઈ ભૂલ આવે ને તો તરત સુધરશે આપણેને તો પછી આપણને ભૂલ મળશે જ નહી એટલા માટે અને ચેકમ ચેક વધારે થશે
હ એ તો સમજી ગયો
હ
બીજું તો
ને આજે વાર્ષિક હિસાબ હશે એ આપડે ગમે તે રીતે દીધેલો હોય આપણે ખાલી જે સિંગલ લાાઈનમાં લખવાનો ને
જે વાર્ષિક હિસાબ આવશે એમાં જે બેલેન્સ સીટ છે પ હા
તો બધા દાતા ને પરંતુ અમે બધા હતા ને અમે બધા સરને પૂછ્યું તો સર અમને કીધું કે આજ થી લખવાની
આમ તો ખબર ના હોત પણ સર આવી રીતે કીધું હો એટલે ખબર પડી કે આડી લખ વાની, અને તો ના ખબર હોય.
હ, એવું એમ. હમમ બરોબર પણ એતો આપણને તો, હેલો, હલો, પણ એવી આ આપણે કઈ, પેલું શીખવાડ્યું નથી આપણને એમ,
અરે એટલે આમાં કેવું છે, ખબર છે. કે આપડે જે પેલો એનાલિસસ નામનું ચેપ્ટર છે ને, તો ચેપ્ટરમાં આપડે પેલું ખબર હોય તો તમને ગ્રોસ પ્રોફિટ ને એ બધું હોદતાતા,
હમમ હા,
તો એનો જ એક દાખલો એનો જ એક પ્રકારનો બીજા દાખલા હોય એટલે હેને, એની અંદર જ આઇ જાય જ્યારે ના એ રીતે તમારે લખત, મતલબ સરને કરાવવાની જરૂર હૈ નહી એવું હોય.
હા તો બનાય, આ તો મને એનો નંબર કોનટેક નંબર આપો ને, હા હા,
પછી આપડે,
કયું, હા હા મારા જોડે વસ્તુ એમાં
તો એમાં એ ને આપણને અલગ અલગ રી આપેલું હોય ડિટેલ અંદર આપી હોય ઉપર અને એ ડીટે પેલું પછી, પછી નીચે પાંચ પ્રશ્નો પૂછ્યા આપણને. ધારો કે એક જો બે પ્રશ્નો એના ફિક્સ જ હશે એક નો, શોધવાનું હશે ને બીજું બે ગિવન પોઈન્ટ,
પણ એમ નહી તો હોય,
બે ગિવન પોઈન્ટ એટલે શું થાય ખબર હ, કે જો તમારે હવે કોઈ પણ એવો પોઈન્ટ આપડે કે કંપ ની હેને જયારે એમનો અડધો માલ વેચી દે ને એટલે એમને નફો ના થતો હોય, ને નુકસાન એ ના થતું હોય. જીરો થઈ જાય એ એ વખ તે જે વેલ્યુ હોય ને એને બ્રેક ગિવન પોઈન્ટ કહેવાય. એટલે એ આપડે એના, થી સોધી શકાય જે ગિવન પોઈન્ટ નું સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરીને. સૂત્ર તો કદાચ મને ખબર છે ત્યાં સુધી ખબર જ હશે ના, ખબર હો તો કોક જણાવજો.
સૂત્ર તો મને લગભગ યાદ એલે અ, બરાબર, લગભગ કઈક કોસ્ટ આવતું ઉપર નુ. બ્રેક વન પોઇન્ટમાં ફિક્સ કોસ્ટ, બાય બી ઇ પી, આ પી ઈ રેશિયો,
ના આપ પીવી રેશિયો આવે અને પરંતુ આપડે ને યુનિટમા જવાબ લેવાનો હોય એટલે એના કારણે ને આપણે સૌથી વધારે કોન્ટ્રિબ્યુશન પર યુનિટ વાપરીએ. ઓમ્પ ખરેખર તમારી વાત સાચી જ છે ની વી રેશિયો જ આવે છે. હ આપડે પછી આવું પણ વાપરીએ છીએ સમજીયા.
હા ચાર યુનિટ્સ માં લાવો હોય તો એ વી યુઝ કરીએ,
શું?
જવાબ આપણને યુનિટમાં લાવવો હોય, તો કઈ સૂત્ર યુઝ કરવાનું. હ
જો જવાબ આપણને યુનિટમાં લાવવો હોય ને, તો આપડે કોન્ટ્રિબ્યુશનનું યુઝ કરવાનો. અને, જો આપણને પર્સન્ટેજ એ મતલબ કે ટકામાં જવાબ જોઇતો હોય ને તો પીવી રેશિયો વાપરવાનો આપડે.
બરાબર, સમજ્યો.
સમજી ગ્યા?
હા, એ તો બરાબર. બીજું એક ખબર આપડે લાસ્ટ ક્વેશ્ચન હૈ, એઇરો બધું ટેલીમાંથી જ પૂછાય? ક્વેશ્ચન ફોર હે
અત્યારે મને કામ છે, તો જો આપડે બીજા કોલ ઉપર પછી વાત કરીએ ત્યારે તમને જણાવુ, બરોબર?
હા, એમ તો હજુ વાર છે. ચાલુ રાખશો તો કઈ વાંધો નથી.
એ મને કામ છે એક એટલે.
સારું સારું, ચાલો થે
સારું, તો તમે ફ ફરીથી કરો પછી હોં.
હા, તરત કરું ને?